નહી ખબર નહી કઈ હું શું.
તો ઈ કોલ સબમિટ થઈ ગયો. જીરો જ બતાવે અપલોડ ના જીરો બતાવે ખાલી.
હા, તે અપલોડ ઝીરો જ બતાવે ને કેમ ત્યાં વાત જ છીએ. જીરોજ બતાવે. મે કીધું શું હું છું મે કીધું તો આને તો કઈ શું નહી ને?
ફોન કપાઈ મે કીધું અપલોડિંગ માં જીરો બતાવું.
અ નેટવર્ક પ્રોબ્લેમ હશે એવું છે.
કંપની વાળાને કહી કે, આ કુલ્લો મારે શું કરવાનુ?
કઈ વાંધો નહી એ મને કરી હતી એ રિજેક્ટ થઈ જાય છે કોલ.
એવું નહી બતાવતો જ નથી અ જીરો થઈ ગયો છે બતાવતો બતાવશે ત્રણ કલાક થઇ જાયશે એમાં ત્રણ કલાક?
હા ત્રન કલાક તો થઈ ગયા કેમ કે વીસ મિનિટ થઇ જાય ને બે કોલ કર્યા ને આપડે.
હમ વીસ મિનિટ થઈ બે કઈ રાખે એક તો હમણાં.
બે કરાય આ ત્રીજો કોલે ઓલા તો બધે ઓલા તો બધી એમને એમ ગયા ને કોલ એ મતાવીશું.
હમણાં એમ એક આખું હમણાં એમ એક ગયા.
હા એમનું બે કોલ થયા આ ત્રીજો કોલ છે.
તમારામાં બતાવી ને કોુલ આપણે વાત કરી બતાવી ને તમારામાં પણ.
હા વાત કરાવું બતાવે આપડે કેટલી મિનિટ વાત કરી એ બધું બતાવે. પણ પેમેન્ટ અને રિજેક્શન એને બતાવ તો બેન.
એ તો આપ રોજે આપડે બધી વાત કરીએ ને ત્રણ કલાક લગી હોય એમાં.
હા ત્રણ કલાક એ મને ત્રણ કલાક કીધું કેટલું કલાક કરી કીધું ત્રણ કલાક કરી.
તો પચા પચા મિનટ જઈ ને કઈ પચ પચાસ મિનટ જ થાય છેને પચા પચા મિનટ કોલ કરવા પડે બધા એ.
હા એવું દસ મિનિટ ના કોલ કેટલા કરવા?
પાંચ.
પાંચ, છ કોલ
પંચા મિનિટ લગીને તેમ પાંચ જ પાંચ પાંચ કોલ હે ખાલી.
હા એવું કાઈ વાંધો કેટલા કે સર હમ સો, સો, સો એક બાર, બાર બાર નહીં પેલું ભગ છે ને
એકસો
હમ.
કાઈ નહીં જેટલું થાય એટલું
તો કરી જ નાખો કેમ કે હમણાં એક વાગ એક વાગ લગી તો હું છું પોણા બાર લગી છું હજી પોણા એક લગી છું. જેમ કે એક વાગ્યા પછી તો મને જુનાગઢ જવાનું છે ને એટલે ના એક વાગ્યા પછી જુનાગઢ જઈશ એક વાગે બસ આવે ને એસટી બસ. એમાં ક લ કે ત આપ કાલ દવાખાને જવાનું છે. હા. નવાણુ કિલોમીટર થાય નવાણુ. હ હ હ હ હમ હ હમ હમ દોઢ કલાક થી ગાડી ને બીજો કલાક એ ના થાય.
હા ગાડી એ તો કલાક એ ન થાય.
બસ માં બઈ જઈ દોઢ બે દોઢ કલાક.
હમ દોઢ કલાક નીકળી જાય પછે ઉભી ઉભી રે ને છે ને પછી એસટી હોય તો વાત અલગ. તો ભી એસ્ટી હોય તો ઉભી રે અત્યારે બસ.
એસટી બી ઉભી રે ઇ ઓલુ હેને લોકલ ને.
હવે લોકલ ને એસટી બધી એક જ છે લોકલમાં જાવ કે એસડી માં જાવ.
એ બધું સેમજ છે ખાલી ખાલી નામ ન એસટી બસ હે.
હા ખાલી નામ ની સે બાકી તો ઈ લોકલ ની હારે પોઘાડે.
હા ઇ ટેમ હોય બીજી ને બધી નો ટાઈમ સરખો જ હોય.
હમ પાછો હું ઈજ. વિસારતો તો મેં એક બહાર જાવો અત્યારે તો હવે વરસાદ થઈ ગયો ને હવે તો નહી જવાય.
અચ હજીબ છે હણા વસ્તુ તમારું તમે કામ કામ કરો કે જબ કરો
નઈ હું કઈ હું તૈયારી કરું નહી અત્યારે ગવર્મેન્ટ ની.
અચ્છા અચ્છા કરેગા.
હા આ તો પાર્ટ ટાઈમ કામ બસ થાય બાકી તો.
ટૂંકમાં ઘરે જેવુ નીકળી જાય બીજું કઈ નહીં.
હમ્મ ખર્ચ હવે જોક સ્ટોક ના એટું બધું દેઈ જાય ખર્ચો એટલો બધો દેતો ને હવે.
અમણાં. હા અમે હમણા હમણાં કયરા એમા પ્રોજેક્ટ બહુ મોટા મોટા આવે એમાં આવે છે એમાં થઈ જ બે હજાર નૂ થઈ.
હા એમાં થઇ જાય પણ. હવે જોયું જાય મ એટલું મને નથી અત્યારે એમાં હવે કામ કરવાનું કઈ.
અમારે તો પેલા અમને તો મજા આવે છે એમાં.
કામ શું કેવાય ઠ હારું આવે તો થાય નઈ યાર કામ જ નહીં આવતું બે ઘ મિનિટ. કરો તો પૂરો પાંચ મિનિટ કરો પુરું
અત્યારે પણ કેટલા લોકો છે, બહુ જાજા લોક.
હાડો બહુ લોકો યાર એ લોકોને પેમેન્ટ પણ ઓછું કર ના હોય ને એના કારણે
બ પેલા પેલા કેવી મજા આવતી. બોનસ બોનસ બધું આવતુ એટલે તો બોનસ બોનસ બધે આપતા એ લોકો.
અરે પેલા બહુ મજા આવતી હારે કામ કરવાની. મેં શરૂઆતમાં કામ કર્યું તું રેકોર્ડિંગ નુ હતું ત્યારે
બહુ મજા આવી તી કામ કરવાની એમાં તન કલાક ના. હા ત્રણ કલાક ને એક હજાર રૂપિયા હતા ને?
ત્રણ કલાક નો હજાર ની હોએ કલાક નો હજાર છે.
નહી ત્રણ કલાક. ત્રણ કલાક ના હજાર રૂપિયા, વધારે કરો તો વધારે પેમેન્ટ એમ.
બોનસ એ લોકો બોનસ એ આપતા હાથ બરોબર છે. વીસ રૂપિયા હતા મતલબ બહુ વધારે હતા કા
હા પેલા બહું વધારે હતા. પણ પબ્લિક નહીં લેતું એટલા બધા એમાં
અત્યારે તો પબ્લિક એ પબ્લિક છે.
બઉ પબ્લિક યાર અત્યારે તો ખાલી થોડુંક કામ આવ્યું હોય ને બધા તૂટી પડે એ માંની
અત્યારે બધી એટલે એટલું આ લોકો અહીંયા એટલે તો આ લોકોને બધા એની જોઈ જોઈને બધી એપ્લિકેશન બધી એ જો જોઈને.
હા. એના કારણે આવું થાય છે હા.
કેમાં? આ ટૂંકમાં માણસો ખેંચતા હોય એ લોકો છે લોકો માણસો ખેચતા હોય બધા
હા એવું થાય છે.
એનાથી વધારે પૈસા જોઈએ આમાં
એનાથી વધારે દે પણ આ લોકોનું ખુદ નું પ્લેટફોર્મ નો હોય આ લોકોનું આ લોકો જેમ કેમ કે મારી મારું પ્લેટફોર્મ છે. તો હું કામ એમાં મારે જોતું હોય કામ તો હું એ લોકો નુ કોન્ટેક કરવું અને એ એનું આપણને કામ આપે એ એવું એવું કામ ના લોકો
ને ઓલું બોલું ખુદ નુ છે.
હા આવો લોકોનું ખુદ નું છે એ પ્લેટ.
જેમાં એની જેમ એટલું બધું મથવું નો પડે ને એમ વધુ કાયદેસર બતાવે એમાં.
હા એમાં કાયદેસર બતાવાને કે જવું ના પડે આમાં બધું બધ અલગ અલગ રજીસ્ટ્રેશન કરવું પડે અલગ અલગ માં જાવું પડે પ્લેટફોર્મ પર. આ કરવું પડે ને આ કરવું પડે
અત્યારે જ આમાં અત્યારે રેકોર્ડિંગ કરશું તો પછી ટાઈપિંગ નું પણ આવશે આમાં. તો એ પાછું અલગ અલગ અલગ માં છે એ પાછું બીજામાં છે.
હા એ બીજામાં છે એ લોકો એનું પેલુ
એટલે આપણે કંટાળી જાય.
હમ્મ એટલે આપડે કંટાળી મજા ન મેળ તો કાઈ વાધો તો પેમેન્ટ
હ
આ તો પેમેન્ટ સારું છે એટલે આપડણે કરીએ હમણાં નકતો થોડા કરત હમ્મ
ઈ જ નને ઓલ્લામાં તમે જોઓ એનું એક ઓલ્લું પણ અલગ છે ને ટાઈપિંગનું પણ અલગ છે ટૂકમાં એક જ નામનું બધું એમાં
હા એક જ નામનુ બધું
ને કઈને કઈ વધારે મહેનત કરવાની નથી એમાં
એ વધારે મહેનત પણ એ લોકો હું લોકો એનું ખુદનું મટીરિયલ બધું યુઝ કરે આપણે કેમ એમાં કામ કર્યું એ લોકો એના એના પ્લેટફોર્મ પર યુઝ કરે આ લોકો હું કે કામ ત્યાં લઈ પછી આપણને આપે આ લોકો કામ એવું કરે
બીજા ભાઈથી પડે જ લઈ ને પછી આપે કામ આપે એવી રીતના ને
હમ્મ એવું એવું કરે આ લોકો અને જે જોક સોક છે એ લોકો ખુદ નું પ્લેટફોર્મ ખુદ યુઝ કરે એ લોકો એની એઆઈ ટ્રેન્ડ ઈઆઈ ને ટ્રેન કરાવવા કરે.
અને યુટ્યુબમાં યુટ્યુબમાં કેટલા ફોલોવર છે જોયું ને
હમ્મ અરે એકસો સોશલ મીડિયા હે ને પેલો સોશીયલ મીડિયા
આ રિયલી સ્ટોરી નુ આ લોકો કેમ કામ રિયલી સ્ટોરીમાં પણ એનું હાલી ગયું સ્ટોરી ન કરેને બધું
હા. એ પણ કરે અને પછી શું કેવાય એ આઈ એ આઈ ની પણ આ ટ્રેડ કરવા એ બધું એ આઈ નું કામ
કઉ બહું મોટી કંપની છે ઈ નામ ચીન છે
શરૂઆત ઇન્ડી ઇન્ડિયા થી જ સોશિયલ મીડિયા નાથી છેલુ હતું ને શરૂઆત
આ રેકોડિગનું બધું કામ અહીંયા થી ચાલું જઈ એમાં જોસ બાકી ક્યાંય નતું કઈ
બાકી ક્યાંય નતુ યાર આ તું પેલા એટલું બધું એટલી બધી ખબર ન પડતી પેલા હમજી ગયા કામ કરવાની એટલો વિશ્વાસ ન કરતા આપડે કે આવું હોય વાતું કરીને પૈસા મળતા એવું કઈ હોય વિશ્વાસ ન કરતા એલા એ તો જોક્સ્ટોક હા જોક્સ્ટોક એવું પછી આવડે વિશ્વાસ કરવા લાગ કે બધા ઉપર કે નહી આવું પણ છે. હું કેને ટ્રેન કર માટે એમ
અત્યારે જો સ્ટોકમાં પ્રોજેક્ટ ઓછા થઈ ગયા આ બીજા અત્યારે બીજા બીજા પ્લેટફોર્મો વધી ગયા ને એમાં અત્યારે એમાં બો કામ આવે છે, અત્યારે બીજા પ
હા એવું વધારે કામ આવે હે
ગુજરાતીનું કામ તો આવું ઓછું થઈ ગયું છે, આપડે
અરે બઉ ઓછુ ગુજરાતીનુ હું કેવાય કે ગુજરાતીમાં એટલું બધું આવે સમ
ગુજરાતી માં કયા હિન્દી ન હવે હિન્દી ન આવે વધારે
હા હિન્દીનુ આવે હિન્દીનું છે. પછી એ બધું છે, હું કે કે બાયલની બધી ભાષા છે, એ બધી ભાષા નહીં આવે
બરાબર ગુજરાતી કોઈ પણ આપડો ગુજરાતી કોઈ ટિકિટ જને એટલે આવતું. ટીલ ટીલ તો આવે ને
હમ.
તમે ટિકલ બની જાવ ની આ પ્રોજેક્ટમાં
હ બરા મને મારે હું ગવર્મેન્ટ નું ગર ક્યાં બનવું એમાં. ત્યારે એક તો એ ભાઈ કરવું કે આ કરવું બધ મેળવાનું થયેલા.
પાંટ ટાઈમ પાંટ ટાઈમ વાલી
તમેય આમે કે કે હુંત તમારે ત્રણ મહિના બે હોવાનું હતું હોય ઘરે ઈ કરો તમે કરો
હુ તો ગરબાનું એ એમ કે કે કંપની તરફથીયેલી મેને પૂછું ગુજરાતીમાંગ્રીલી જરૂર છે. તી ક્યાં ડાય્યારેક કંપની કંપની કામ આવે બધી મે તને કીધુ આ પ્રોજેક્ટ એને
હમ.
કમિશનથી પણ ના પડે તો કેમયલ બ બનવુ.
હે કમિશન નો મળે તો કે કામનુ ની તો પછી
એ મેં કીધું મને અં કીધું કે તમે બને ટનિંગ કરો કમિશન મળે કે ના નો કમિશન કીધું તું આ ન કરે આપડ એકલાને કરાય તો
આપને કમિશન ન આ લોકો મિટિંગ લેતી એ લોકોને કઈ મળતું નહ હોય મળતું તો હોય મા કમિશન હોય લોકો નુ.
આમાં કંપનીના માણસો નીકળલ છે, કીધું કે કંપની ન જ છે, આ બધું પેમેન્ટ પણ તમને ગમતી જ કરશે ચાલો પણ દસ મિનિટ થઈ ગઈ આપડી
થઈ ગયા હાલો કઈ વાંધો નાખીએ તો
હાલો પાછો કરો કોલ યા